હાલ
હાલો
હું કરે
કાઈ નહી
બેટો એ ઉપર
તમે એવું કરતા
અખ બેટો ટેકડા ઉપર અખતરા ટ્રાય કર્યો બે એડા ઉા મ ને બર બન દખી રહો
સુ ટ્રાય કર્યા
ઈટડા મેલીને એની ઉપર ઉભો રવાનું ટ્રાય કર્યો પડે દાંત ભી ને એવ કામ
હી રહી જાહેદાદ
નીચે વાસુ વારસીસીવાળા બડે દંધથી ભાંગી
હા.
હમ્મ ખેતર નું કામ છે હમણા
હમ્મ
પૂરું થઈ ગયું.
પૂરું થઈ ગયું? મારતા અજુ રયુ. હમ્મ. મારે
એટલી મોટી થાય ગઈ
અમારે જેટલી નથ થાય.
હ હજુ તો નાની કેટલા હા પાંચ છ દિવસ થાય
અડધું ખેતર મા કીધેલું
હે
તે પછી મેં હાથી હાથી સોંપી
હમે એ સોપે લીને
કોદાળીન દાણા દાણા હાથી કરીને સોપી
દેખો હ
પેલી સાઈડ મોટા ખેતરે અને હું મોટા પપ્પા ને મારી બેન ને દાદી નેય
હે
ઘણા ખતરનાક બળા
હમ્મ.
બાકી બધાને મારે હ મારાત બાંધવાના
બીજા કોઈ ની બાંધે એમ
તે બદે જ ની ટ્રાય કરે બાકી બદે ની જલ્દી મારે જ બાંધવા પડે.
ના નહી કાલે
હમ એધર આ વિીએસસી એમ રીતો તોવાળોિલા લક્ચરમાં
કઈ હળ
પહેલો લેક્ચર આપણ ભણય પહેલા પહેલા લેશ ભણ ત ઋતુ વાળાઓમાં તો હલો
અ
હમળાત નનીનું પાિબલ
આજ પેલો લેકચર ભ
હાાઈ વાળો પરરમાં તો
વિનય સરરે ભણાવએ ને
હમ વિનેશ્વર વાળામમાં ન હતો હું આવલો પણ માર લંબાઈ તો પાછ નહીય હું વિ લેક્ચર ભર સાબ ની ખબર પડી જાય મારામાં
એવું
હમ બી રલા પણ હ હતન
ઓલા ક્લાસ માં
હમ
વિનયશ તો પ્રશ્ન પુસ્ત
હા મન પ તુ એવી વિજય કતામ ઉસ્તેરો હાલી કશ કતા
કાલ પૂછ આજ જે ભણ તે
હચે ભણ વાસ લેજ અગળ રોષ બી વાસ લે
હા
અનહુજી પેલો જવાબ કન ગેલો વાળો હાાસસો હોય પેલો મહર્ષિ બે દિવ હોય ને સાહેબી
હા
ભગવદ્ગીતા રચેતામાં વેદ વસ કેધું
વેદ વ્યાસ
તે હું કનતે ગલો વેદ વ્યાસ કન ગેલો વેદ વ્યાસ હું હું કન ન હ ગેલો હમ
હ તમ નાહ જ્ઞાનનો ઉપ બધા બેહજ્ઞાન સર ભણાવેલાંતિમાં આવ હતી.
ઓતેર તો નની ખબર હું ક ના ગ પેલા ક આ જવેગ
એવું
કે મી જવા તોફી સાહેબ બધાને પૂછપૂછ કરે પોરીને સંકળવા યા કદા કે બોલ્યા બીજું કો બોલ દમ કેમ
પણ કોઈ બોલતે લ જ નહી તો
સાહેબ પોસે એમ સમય લાગે પોતાનો જબ ખોટોંગળટંગ એમ લાગે ને
એટલે તલા
હમ હ એમ કે જેને આવડતો આંગળી સી કર્યોમ કે એટલે બીજ બોતો હો બોલાવે મંદીે
હા.
હમ. ન એ દિવસ કહ તો હમ તો સહેબી ક ના ક જેને આવડ તો એ આંગળી સિગર એટલે એ ખબડી કેવા હસો.
સંંગાડા આમ
હા વિનય સરે નહી લખાય
સંંગાડા સર વાર્તા રહું
હા. અને વિનેશ્ર પ્રશ પ્રશ્ન જ ડાયરેક્ટ સલાટ .
હમ કાલ વીનય સર
હમ. આજ જે લેક્ચર લાયા એમના કાલ પણ લેવા
બે ક્લાસ એક કરે કાઠતપુરસે
હાચી વાત.
ખોટી હું કર બે ક્લાસ ન બદલે એકમાં એટલે એક વાર માં બધું ખલાસ.
પણ બધા એકમાં માયત ની ને કેવડ બધી સંખ્યા. આઠસો નવસો ગમ તો ના ગયા નવસો
એ બ અચ્છી વાત હૈ.
ને બીજા ટ્રાન્સફર કરાવી બસ
હમ.
એટલે બધા નવા નવા દેખાય.
હમ. એ નવા નહ આવતેલા જ ન પેલા અડધા નવા આવે એટલે એ આવલા જ નહ પેલા સમમાં એલાસમ એ એક્ઝામ આપલા
હમ.
લેકન તૈયારી વાળા હોય બધા એ
હાચી વાત.
આપુ ભ તૈયારી કોલેજમાં જ કરતીલા.
હા
હ
તમે લઈ લીધા
નઈ લીધા
હ પેલી હિરલ ને કીધેલું કે આે છે ત્રણ થય ના
હીરલ કોણ.
અમારી આસમાં હતી ને.
હમ એય બાજુમાં ઊભેલી. એ
અું હિ ની બીજી
બીજી
એ તો
એમ. એ ટીવાય માં.
હા ટવાય મા
હમ. ઓ એવું.
એટલે કદાચ એના છોપરા ખા
હા ટીવાય વાળા માં હોય
હા
સબ્જેક્ટ ના પૂછ લેક મેચિંગ સબ્જેક્ટ તો કમ લગે ગા
હા એટલે બીજું છોકરી ને કોણે કીધું પણ એ
હમ સાચી વાત
કેટલા ટાસ્ક રહયા
કઈ થાયું જ નઈ બધા મને જ લગાડ્યા મેી હજુ હાથ લગાડ હોાઈ
મેં ભી કોઈ નઈ લગાડીયો રીતું એ મને લગાડેલો
તે થાય આપણ હમ તાર ક્યાને લગાડવું પડે તે રસાય જાય
એવું એમ સામે તો કરી તોજ કરવાના કેમ
આપડે લગાડવો પડે અત્યારે આપડું ગણાય
ઓહ
એવું કે હા ગાયું ના હવા બાંધવા પડે ગ નહ બધું
આટલી જલ્દી
હું કે
આટલી જલ્દી એમ વેલા
એટલી જલ્દી એક પાણી કી પડે ગી બેટા
હા હા નહી મેં આ વરસાદ જ નહી હાલો
હું વાત કરી આગળ આયો તો જ નહી મેં તમારી બાજુ
હા નિમ મળળે નેહય
હમ અમારે તો ઘડીક ભૂકા માર પડી જાય ઘડી ધીમો પડે
આ તો કશું નહીં એકદમ તેલ જેવો એમ
ટીપુ ટીપુ હમ હા હા પડિયો ન અહી તો ખાતરના હોટસ્પોટ આલ ખાલી હમ હ
હા
હા મારે પણ કમ્પ્લેન્ટ પડિયો વાંદરા કેમ તમારા ગામને ટાળે છે.
હું ખબર
અમારા ગામમા તો પડે તમારા ગામે ટાળું લાગીયું
નહીં ખબર લાગે પરમ દિવસ વધારે
કંઇક કરો વિધિ કરો તમ વિધિ કરો કંઇક વરસાદ પડવાની કાલે વિદ્યા કરો હોય કેમ આમ કંઈક કરો
હ હ હા સરખ ત કરો
એ એકપડ વાાર હ
હમ
હા એક કે છે.
હા સ દ મિટથ ગ લાગે
થઈ ગયું લાગે
હા ડ્રગન કટકીન દીગું આગ લગે
હેગી
એક મિટ બાર મનિટ ભૂરી ગયા લાગયા
હા
હા બીજું શું કરાય
થઈ કન બા